હલો
કેમ છો?
બસ માજામાં તમે કેમ છો?
બસ મજામાં કેવું તબિયત પાણી બધું બરાબર ને?
હા હા બરાબર તમારી તબિયત કેવી છે?
હા બસ સારી છે કઈ નય મેં તો આજે આજકાલ આપણે વિદેશી આચરણ કેટલું અપનાવા લાગ્યા છે.
હા સાચી વાત છે જો તો આપડા ઘણી બધી બાબતોમાં વિદેશી આચરણ અ માં વપરવા લાગ્યા છે.
હા આજે દુનિયામ ખુબ નાની થઇ ગઈ છે. ઇન્ટરનેટ સોશિયલ મીડિયા અને વૈશ્વિકકરણના કારણે આપણે વિવિધ દેશોની જીવન શૈલી હોય ભાષા હોય ખોરાક હોય કા તો પહેરવેશ હોય અને એમના વિચારો હોય એની સાથે સતત જોડાય જોડાયેલા રહીએ છીએ. એટલે પ્રશ્ન એન કે વિદેશી આચરણ સારું છે કે ખરાબ પણ પ્રશ્ન એ છે કે આપણે તેમાંથી શું શું જાળવી રાખીએ. કારણ કે ઘણા લોકો છે એ વિદેશ નું આચરણ અપનાવા લાગ્યા કપડાં ને લઈને લઈ લો ખોરાક ને લઈને લઈ લો
સાચી વાત છે પણ આ વિદેશી આચરણ અપનાવવું એ ખરાબ નથી પરંતુ બીજાને સારી વાત અપનાવી એ પ્રગ તી જ છે પરંતુ પોતાની ઓળખ ગુમાવી દેવી એ પ્રગતિ નથી.
હા એ તો ઘણી સાચી વાત કીધ અને દરેક વિશ્વને દે અ દરેક વિશ્વના દેશોને આમ પોતાની સંસ્કૃતિ પરંપરા અને જીવન જીવવાની રીત હોતી હોય છે. આજના યુગમાં આમ લોકો વિદેશી ભાષા ફેશ ન ખાણે પીણી ટેકનોલોજી અને એમની જે કાર્ય કરવાની પદ્ધતિ છે એનાથી ઘણા જ પ્રભાવિત થયા છે. અને આ સ્વાભાવિક છે પરંતુ સૌ સાથે પોતાની ઓળખ અને સંસ્કૃતિને જાળવી રાખવી એ પણ આપણા માટે એટલી જ જરૂરી છે
સાચી વાત છે અને વિદેશી આચરણ કરવાના અમુક સારા પાસા પણ છે જેમ કે સમય પાાલન છે શિસ્ત છે મહેનત અને પ્રામાણિકતા છે સ્ત્રી પુરુષ સમાનતા છે વૈજ્ઞાાનિક ગમી ગમતું એવા સારા અમુક પાસા પણ છે પરંતુ આપણે તમે કીધું એમ કે કઈ બાબત અપનાવી એ તમને ખબર હોવી એ ખૂબ મહત્વની વાત છે
હા એ તો સાચી વાત છે અને વિદેશ આચરણ એટલે આમ અન્ય દેશ હોય કે એમની જીવનશૈલી રહેણી કરણી બોલચાલ પહેરવેશ કામ કરવાની રીત છે સમય નું પાલન છે અને શિસ્ત જેવી અન્ય આદતોને આમ પોતાના જીવનમાં અપનાવીને એનું આચરણ કરવું ને આપડે પણ એ લોકો જે રીતે જીવે છે એ રીતે જીવવાનું ચાલુ કરવું એને કહી શકીએ
હા
અને તમે કીધું એમજ કે વિદેશી આચરણના ઘણા સારા પાસાઓ છે કે સમયનું પાલન તો કે ઘણા વિકસિત દેશોમાં આપણે સમય નું ખુબ જ મહત્વ આપવામાં આવતું હોય છે અને સમય નું પાલન ની સફળતાની ચાવી પણ છે એ લોકો કેવું કે એક ટાઈમ હોય કે ચોમાસું તો કોઈ રસ્તા બગડે તો એ લોકો રિપેરિંગ ને આવુ બધ ચાલુ કરી જ દેતા હોય છે
સાચી વાત છે તો તમારી
હા પછી સ્વચ્છતા તો કે જાહેર સ્થળોની સ્વચ્છતા કચરાનું યોગ્ય સંચાલન અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી આપણને આમ શીખવા જેવી છે કારણ કે તમે જુઓને તો કે વિદેશી દેશોમાં ઘણા જેવા દેશો છે કે એમાં કોઈ પણ જાતનો કચરો આપડે રસ્તા પર જોવા મળતો જ નથી.
સાચ વાત છેને હા અને અત્યાં શિસ્તનું પણ એટલું જ પાલન કરવામાં આવે છે બધા લોકો તમે કીધું એમ કચરો નથી ફેક તે નિયમોનું પાલન કરે છે ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે આપણે અહીંયા તો લોકો સિગ્નલ પર પણ નથી ઉભા રહેતા તેના લોકો તો અત્યાર તો ઘણા એવા સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે છે. અને જાહેર સ્થળોને તમે કીધું એમ સ્વચ્છતા પણ એ લોકો જાળવતા હોય છે તો અમુક આપણે પણ એવા કડક કાયદાઓ બનાવવા જોઈએ. કે જેનાથી લોકો અહીંયા ભારતમાં પણ આવી રીતે નિયમોનું પાલન કરવાની ફરજ બજાવે.
હા એ તો ઘણી સાચી વાત કીધી. અને અમુક વાર તો કેવું કે એ લોકો જાહેર સંપત્તિ હોય તો જાહેર સંપત્તિને પણ ઘણું નુકસાન પહોંચાડતા હોય છે.
જે વાત છે ગમે ત્યાં થૂકતા હોય છે કચરો ફેંકતા હોય છે.
હા અને મહેનત અને કાર્ય સંસ્કૃતિ પણ આપણે કહી છેીએ ઘણા દેશોમાં વ્યક્તિની ઓળખ તેના કામ અને તેની જે કુશળતા છે એનાથી થાય છે. અને મહેનત અને ગુણવત્તા ને વિશેષ મહત્વ આપ
હ તો બ હા એ તો તમે ખૂબ જ સાચી વાત કીધી આપણે ભારતમાં તો માણ સાયવાળા માણસ પાસે કેટલા પૈસા છે. એનાથી માણસની ઓળખ થતી હોય છે નહી કે એના વ્યક્તિત્વથી ખૂબ જ એવા ઉત્સાહ લોકો હોય છે જે સામેવાળા માણસની ઓળખ એનાં વ્યક્તિત્વ એના સારા સ્વભાવ જે કરતા હોય છે એ લોકો.
હા એ તો સાચી વાત છે. અને એક મહત્વનું કહીએ તો ટેકનોલોજી અને નવીનતા ઘણા દેશો આગળ વધી ગયા છે ને એમ એ લોકો કોઈ ઘણી નવી નવી ટેકનોલોજીની શોધ કરી છેને એમને અપનાવી છે અને ઘણી જ આગળ વધી વધી ગયા છે ને સફળતા એમને મળી છે પણ ખરી.
સાચી વાત છે તમે કીધું એમ વૈજ્ઞાનિક અભિગમ એનો એમનો ખૂબ જ સારો છે પરંતુ વિદેશી આચરણના અમુક નકારાત્મક પાસા પણ છે જેમ કે પોતાની ભાષા અને સંસ્કૃતિ ભૂલી જવી હવે ઘણા બધા એવા લોકો છે જેમને પોતાની જે ભાષા હોય છે. એ નથી આવડતી.
હા હલોો
અને પરિવાર સાથે ઓછો સમય વીતતા
હા એ તો સાચી વાત છે. અને ઘણા લોકો આમ દેખા દેખી માં જ જતા હોય હા.
અને કે હ અનેને વાત હ સારી આવે છે અને વસ્ુ ફ ફૂડ અને બના રોડ ઉપર જીવન જીવન જીવન શૈલી પણ હવે લોકોએ અપનાવી લીધી છે.
હા એ તો સાચી વાત છે. અને ભારતીય પરંપરાઓને આમ જૂની માનવાની એ લોકો ભૂલ કરતા હોય છે. આ તો જૂની પરંપરા છે ને નવી પરંપરા પર આ જે વિદેશી છે એ અપનાવતા હોય છે લોકો
હમ સાચી વાત છે પરંતુ એ લોકો એવું નથી સમજતા કે ભારતીય સંસ્કૃતિનું પણ એક આગવું મહત્ત્વ છે.
હા
જેમકે સંયુક્ત પરિવારની ભાવના, વડીલોનો આદર, યોગ અને આયુર્વેદ વિવિધ તહેવારો અને પરંપરાઓ અને વસુદેવ કુટુંબક જેવી માનવતાની ભાવના